હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપણે વ્યાયામ અને તેનું મહત્વની વાત કરીએ
બિલકુલ આ તો બહુ સારા વિષયની ચ સુનાવ કર્યો છે અ આપણા સંતુલિત જીવન માટે સ્વસ્થ જીવન માટે અ આપણો સ્વાસ્થ્ય સારો રહે એના માટે કસરત એ તો બહુ જ જરૂરી વસ્તુ છે આપણા માટે
હા એકદમ સાચી વાત વ્યાયામ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર છે નિયમિત વ્યાયામ કરવાથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિ ફૂલક રહે છે વ્યાયામ શરીરને મજબૂત બનાવે છે અને રોજ પ્રતિકારક શક્તિ વધારે છે આપડે દરરોજ થોડો સમય વ્યાયામ માટે ફાળવો જ જોઈએ
એ તો બિલકુલ સાચું કહ્યું તમે આજકાલનું જે ઝડપી જીવન છે જેમાં લોકો બહારનું અ વધારે પડતું ફાસ્ટ ફૂડ ને એવું બધું જમે છે એના કારણે એમના શરીરમાં કેટલી બધી એવી તકલીફો જન્મ લે છે જેનાથી એમને કેટલી બધી મુસીબતો નો સામનો કરવો પડે છે તો એનો હલ એ છે કે આપણે નિયમિત આપણા શરીરની કાળજી રાખવા માટે નિયમિત અ સંતુલિત ભોજન અને નિયમિત કસરત કરવી જોઈએ કેટલી એટલી બધી કસરતો એવી હોય છે કે જે આપણે કોઈના ગાઈડન્સ થી જ આપણે કરીએ તો જ એ આપણા માટે લાભદાયક હોય છે. એટલે જ્યારે પણ અ તમે કોઈ પણ કસરત કરો. તો એનો સારો જ્ઞાન પણ હોવો જોઈએ કે. કેવી રીતે એ કરવાની છે. એ અ પછી જ આપણને એ કસરત કરવી જોઈએ.
એકદમ સાચી વાત છે. નિયમિત કરીને વજન નિયંત્રણમાં રહે છે. વ્યાયામ માસિક તળાવ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. આપડણે ચાલવું, દોડવું, યોગ, અને સાયકલ ચલાવવાથી ઉત્તમ વ્યાયામ છે વ્યાયામ કરવાથી હૃદ એ સારી રીતે. તે કાર્ય કરે છે તે શરીરમાં રક્ત પ્રતિભરણ સુધારે છે. અને પછી વ્યાયામથી હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે.
બિલકુલ સાચું કહો છો. ને હવે જો નિયમિત કસરત કરવા માટે કેટલા બધા શિબિરો પણ અ જોવામાં મળે છે કેટલા બધા પ્રોગ્રામ પણ આપણને યુટ્યુબ ઉપર જોવા મળે છે કેટલી બધી એવી કસરતો છે જેનું આપણે અ રોજ નિયમિતતાથી પાલન કરીને- આપણા શરીરને વધારે મજબૂત બનાવી શકીએ છે. ધીરે ધીરે શરૂઆત કરવી જોઈએ કોઈ પણ આપણે કસરત કરીએ. તો એની એને આપણે બહુ ઝડપથી નહી કરવી જોઈએ. આરામથી કરવી જોઈએ તેથી જ આપણને એનો ફાયદો થાય છે.
હા હું તમારી વાત એકદમ સેહમત છું. જો આપણેે વ્યાયામ કરીએ તો આપણે તે મનને શાંત રાખે છે અને આત્મવિશ્વાસ વધારે છે. વિદ્યાર્થીઓના જીવન માટે પણ વ્યાયામ ખૂબ જરૂરી છે. કારણ કે તે એકાગ્રતા વધારે છે. વ્યાયામ કરનાર વ્યક્તિ વધુ ઉત્સાહી અને કાર્યક્ષમ રહે છે. નિયમિત કસરત થી ઊંઘ સારી આવે છે અને પછી વ્યાયામ અનેક ગંભીર રોગોથી બચાવવામાં મદદ પણ કરે છે‌. સવારે તાજી હવામાં વ્યાયામ કરવો સૌથી વધુ લાભદાયક માનવામાં આવે છે.
બિલકુલ, કોઈ પણ પ્રકારનો યોગ, કસરત, એ આપણે નિયમિત કરીએ તો જ એનો સારો આપણને ઉત્તમ રિઝલ્ટ જોવામાં મળે છે. અમ જો આંખો માટે વિભિન્ન અંગો શરીરના જે વિભિન્ન અંગો છે. ઈ બધાને સ્વસ્થ રાખવા માટે અલગ અલગ કસરતો હોય છે. આંખો માટે પછી, શ્વસન ક્રિયાને કંટ્રોલ કરીને પણ આપણે યોગ સાધનાથી કેટલા કેટલી બધી એક્સરસાાઈઝ કરીએ છેએ જેનાથી આપણે પૂરું શરીર બહુ જ અ સારું રહે છે અને સ્ફૂર્તિમય અનુભવ કરીએએ આપણે જ્યારે જોઈએ તો આજના જમાનામાં કેટલી બધી ઓબેસિટીની પ્રોબ્લેમ થઈ રહી છે લોકો અ ફાસ્ટ ફૂડ વધારે સેવન કરવાથી એ લોકો નુ વજનનો વધારો એ બહુ જ મોટી સમસ્યા થઈ ગઈ છે અને આ સમસ્યા માત્ર આપણા દેશમાં જ નથી પણ વિશ્વમાં પણ આ સમસ્યાથી‌ ઝુ જુઝી રહ્યું છે. તો એના માટે આપણે અ યોગ્ય સંતુલિત આહાર સાથે અ રીતે નિયમિત કસરત કરીએ તો આ આપણે આ સમસ્યા થી બહાર નીકળી શકીએ છીએ.
એકદમ સાચી વાત તમારી અને વ્યાયામ સાથે. તે સંતુલિત આહાર પણ જરૂરી છે. માત્ર દવા નહીં પરંતુ વ્યાયામ પર સારા શ્વાસની ચાવી છે. દરેક ઉંમરના લોકો પોતાની ક્ષમતા પ્રમાણે વ્યાયામ કરવી જોઈએ આળસ છોડીને નિયમિત વ્યાયામ કરવાની ટેવ પાડવી જોઈએ સ્વસ્થ શરીર માં જ સ્વસ્થ મનનો નિવાસ હોય છે વ્યાયામ જીવનનો શિસ્ત અને નિયમિત લાવે છે નિયમિત વ્યાયામ થી જીવનની ગુણવત્તામાં વધારો થાય છે તેથી દરેક વ્યક્તિને વ્યાયામને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ માનવો જોઈએ
બિલકુલ આપણે ચાહે કેટલા બી બિઝી હોઈએ કેટલા બી આપણા રોજિંદાના કામકાજમાં વ્યસ્ત જોઈએ તો પણ આપણને નિયમિત સવારે અ વધારેની તો પિસ્તાલીસ થી અ પચાસ મિનિટ સુધીની કોઈ પણ સામાન્ય કસરત જેમાં દોડવું ચાલવું અ પછી શ્વસન ક્રિયા ના માધ્યમથી અ આપણે હાથ અને પગના અ અલગ અલગ જે કસરતો બતાવેલી છે એવી કસરતો કરીને પોતાના સ્વસ્થનો ની કાળજી લેવી જોઈએ જેનાથી આપણે અ સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ અને દિવસ દરમિયાન પણ આપણને અ સારું અનુભવાય છે એની સાથે સાથે પૂરતું પાણી પીવું જોઈએ ઊંઘ પૂરતી લેવી જોઈએ અ અને સંતુલિત ભોજન બહુ જ મહત્વનું છે જો આપણે એના આ બંને ત્રણેય વસ્તુઓમાં જો સંતુલન રાખીએ તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ
હા સાચી વાત એકદમ આપણે જો અ નિયમિત કસરત કરવાથી આપણા ડાયબિટીસ હૃદય રોગ અને સ્થૂળતા જેવા ઘણા રોગોનું જોખમ ઘટે છે અને સ્પેશિયલી વૃદ્ધો માટે પણ હળવો વ્યાયામ આરોગ્ય જાણવામાં મદદ કરે છે આ જો તે પ્રોપર વ્યાયામ કરે તો તે તે લોકો બહુ સ્વસ્થ રહે છે અને તેમ તે લોકોને ઉમર થવા પછી એટલી બધી પ્રોબ્લેમ નથી થાય
આા તો બિલકુલ સાચું કહ્યું તમે અને આપણે જોઈએ તો આજના જમાનામાં આજના ઝડપી જમાનામાં અને આ ટેકનોલોજી વાળા જમાનામાં આપણે આપણને જરૂરી નથી કે આપણે ક્યાંક જઈને પછી કસરત કરી આપણે ઘરેથી પણ કસરત અ કરી શકીએ છેીએ કેટલા બધા એવા પ્રોગ્રામ છે ઝુંમબા ક્લાસીસ ચાલે છે અલગ અલગ પ્રકારના યોગ સેમિનાર ચાલે છે અને એ મફત પણ આપણે યુટ્યુબ ના માધ્યમથી આપણા ઘરે ચલાવીને અને એ પ્રમાણે કસરત કરી શકીએ છે પણ એજ છે કે કોઈ પણ કસરત કરવામાં આપણને ધીરજતા પણ રાખવી બહુ જ જરૂરી છે જરૂરી છે ધીરજથી જે આપણેે કસરત કરીએ તો જ એનું સારું પરિણામ આવે છે આપણે કોઈ પણ ગતિમાન વધારે કરી કરવાથી અને આપણા શરીરને વધારે વળાંક આપવા માટે અ જોરથી કસરત કરીને એ આપણા માટે હાનિકારક પણ થઈ શકે છે એટલા માટે અ સારા ગાઈડન્સમાં અને સારી રીતે કસરત કરવી જોઈએ અ કેટલા બધા અ વડીલો એ લોકો સવારે યોગ સાધના કરવાનું પસંદ કરે છે એ પણ એક સારો ચુનાવ છે કારણ કે એનાથી પણ લાંબા સમય સુધી નિયમિત કરવાથી એનો પણ સારો પરિણામ જોવાવામાં મળી રહ્યો છે કેટલા બધા લોકોને જે સમસ્યાઓ થઈ અ પછી આંખોમાં તો કેટલા બધા લોકોને પેહલા આટલા ચશ્મા નતા આવ તા. પણ હવે તો વધારે પડતા લોકો લોકોને આંખો પર ચશ્મા છે. પણ એના માટે પણ આપણે કસરતના માધ્યમથી એ પણ નં નંબર ઓછા કરી શકીએ છીએ. અ અને અ અ સ સવારના પહોરમાં જે આપણે કસરત કરીએ છીએ એ જ વધારે ફાયદેમંદ હોય છે એટલા માટે આપણે એની કસરતોના જે નિયમો છે એનું પણ પાલન કરવું જોઈએ. ભોજન કર્યા પછી ભારી કસરતો નહી કરવી જોઈએ, નહી તો એના દુષ્પરિણામ પણ જોવા મળે છે.
હા. હા, તમારી વાત એકદમ સાચી છે. તમે જે પણ વાત કીધી એકદમ સાચી કીધી અને દરેક માનસને દિવસ ના માત્ર ત્રીસથી પેટ્રિસ મિનિટનો વ્યાયામ પણ કરવું જોઈએ. જો તે અડધો કલાક પણ કરે તો તે તે પોતાના સ્વાસ્થ્ય માટે બહુ સરસ હોય. તેથી જ સ્વ શરીરમાં માનવની જે આ કહેવાત વ્યાયામના મહત્વ સમજાવે છે. અંતમાં કહી શકાય કે, નિયમિત વ્યાયામ એ લાંબુ નિરોગી, આનંદમય અને સફ ફળ જીવન જીવવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે.
વાત કરી તમે કે નિયમિત ત એ જ આપણા જીવનને અ સારો નિરોગ કયા ચાલો તો ફરી કોઈક વિષય પર જરૂરથી ચર્ચા કરીશું. આ વિષય પર ચર્ચા કરીને બઉ બધી માહિતી પ્રાપ્ત કરી, કે જે આપણા જીવન માટે બહુ લાભદાયક પણ છે.
હા હા હા ચ જયશ્રી કૃષ્ણ.